તે
બસ એમ જ બેઠ હતી, તું કે સુું હાલ છે?
આજે મનમાં એક વાત ફળ રહી હતી, ઘણી વાર લોકો કહે છે કે ફિલ્મો ફક્ત મનોરંજન માં હોય છે, પણ મને તો લાગે છે કે ફિલ્મો માણસને ઘણું શીખવી પણ જાય છે.
હા સાચું છે, ઘણી ફિલ્મો જીવની એવી વાતો વામાં આવે છે કે માણસ પોતાના જીવન વિશે વિચારવા લાગે. કે તે કોઈ પાત્ર ની મહેનત જોઈને આપણા પન પણ હિંમત આવી જાય.
મને ખાસ કરીને એવી વાર્તાઓ ગમે, જેમાં કોઈ સામાન્ય માનસ મુશ્કેલીઓ વચ્ચે આગળ વધે, કારણ કે એવી વાતો સાંભળીને લાગે કે જો એ કરી શકે તો આપમે પણ કરી શકીએ.
અને ઘણી ફિલ્મો પરિવારનું મહત્વ પણ સરસ રીતે બતાવવામાં આવે છે. માણસ માં ગુસ્સો કે સ્વાદ ઘણી વખત ભૂલી જાય. પણ એ વાર તો ડીલને ફરીથી નરમ બનાવી દે.
હા, એક વાત મેં ધ્યાન આપી છે કોલસીમાં મા માતા પિતાની મહત્વ બતાવે છે, ને અંદરથી હલચલ થાય છે, પછી પોતાના ઘરના લોકો માટે વધુ લાગણી થાય છે.
સાચું, અને કેટલીક વાર્તાઓ તો મિત્રતાનો અર્થ સમજાવે, સાચો મિત્રો કોણ હોય મુશ્કેલીમાં કોણ સાથ આપે એ બધું સમજાય.
મને તો પ્રેરણા આપતી વાર્તાઓ બહુ ગમે, ખાસ કરીને જ્યાં કોઈ માણસ નિષ્ફળતા પછી ઊભો થાય, કારણ કે જીવનમાં દરેકને ક્યારેક હાર મળે જ.
હર પછી ઊભા થવાની શક્તિ તો માણસ ને મોટો બનાવે છે, ફિલ્મોમાં જે જ્યારે કોઈ પાત્ર રડતું હોય ને પોચાની હિંમત થી બધું જ બદલતું હોય ને, દિલમાં પણ આગ લાગે.
ઘણી વાર લોકો કહે કે ફિલ્મો જોઈને સમય બગડે, પણ જો સારી વાત સમજાય તો સમય બગાડતો નથી, માણસના વિચારો બદલાય એ સૌથી મોટી વાત છે.
હા, પણ દરેક વાર્તા સારી હોય ને એવું નથી, કેટલીક વાર્તામાં તો માણસને ખોટી દિશામાં પણ લઇ જાય, એટલે સમજથી જ જોવું જોઈએ.
એકદમ સાચું કહ્યું, આંખ બંધ કરીને કોઈની નકલ કરવી યોગ્ય નથી, સારી વાતો લેવી અને ખોટી વાતો છોડવી. એજ સમજદારી છે.
અને મને તો એ વાર્તાઓ બહુ ગમે, જેમાં ગામડાનું જીવન, લોકોની મહેનત, સચ અને સંબંધોની ગરમી બતાવવામાં આવે.
કારણ કે એ એ વાત આપણા જીવન સાથે જોડાયેલી લાગે છે દિલને નજીક લાગે.
હા સાચી ફિલ્મ એજ હોય, જે પૂર્ણ થયા પછી પણ માણસના મનમાં, કંઈક સારો વિચાર છોડીને જાય.
એક વાત કહું ઘણી વાર જયારે મન બહુ ઉદાસ હોય ને, ત્યારે કોઈ સારી વાર્તા જોવાથી મન હળવું થઈ જાય છે.
હા કારણ કે વાર્તામાં માણસ પોતાનું જીવન શોધવા લાગે છે. કોઈ પાત્રનું દુઃખ જોઈને લાગે કે દુનિયા ના દરેક માણસ કંઈક સહન કરતો જ હોય છે.
સાચું અને જયારે કોઈ પાત્ર મુશ્કેલીઓ છતાં હસતું રહે ને ત્યારે આપણને પણ લાગે છે કે દુખ વચ્ચે જીવન શીખવું જોઈએ.
મને તો ખાસ કરીને એવી વાર્તાઓ ગમે જેમાં મહેનતનું મહત્વ બતાવ્યું હોય, કારણ કે આજકાલ ઘણા લોકો તરત જ સફળતા ઈચ્છે છે.
આ સાચી સફળતા માટે ધીરજ જોઈએ. ઘણી ફિલ્મોમાં બતાવે છે કે માણસ કેટલા અપમાન સહન કરીને આગળ વધતો હોય છે.
અને એવા જ જીવનનો બહુ ઉપયોગ ગી બને છે. કારણ કે દરેક માણસ ને કેક લોકોની વાતો સાંભળવી જ પડે.
હા લોકો બોલતા તો રહેવાના જ, જો માણસ દરેક વાર દિલ પર લઈ લે તો ક્યારેક આગળ વધી શકે જ નહીં.
મન તો એવી વાર્તાઓ પણ ગમે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી નો સંબંધ બતાવ્યો હોય કારણ કે સાચો માગદર્શન જીવન બદલી શકે.
એક સારો માર્ગ બતાવનાર માણસ આખું જીવન સુધારી શકે. ક્યારેક નાની સલાહ પણ માણસને ખોટા રસ્તે થી બચાવી લે છે.
હા અને ઘણી ફિલ્મોમાં સચ્ચાઈ નું મહત્વ પણ સરસ રીતે બતાવે છે. શરઆતમાં મુશ્કેલી આવે પણ અંતે તો સચ્ચાઈ જ જીતે.
આ વાત દિલને શાંતિ આપે છે. કારણ કે જીવનમાં ઘણી વાર સારા માણસને જ વધુ મુશ્કેલીઓ મળે છે.
પણ એ મુશ્કેલીઓ માણસને મજબૂત બનાવે છે. જેમ લોખંડ આંખમાં તપે પછી મજબૂત બને એ માનસ પણ પરિસ્થિતિ તિ મજબૂત બને.
વાહ, ખુબ સરસ શુ વાત કહી અને મને લાગે છે કે ફિલ્મો ફક્ત આંખોથી નથી જોતા દિલથી સમજવી પડે.
હા, કારણ કે જે માણસ દિલથી સમજે ને દરેક વાર્તા કઈને કઈક શીખવી જ પડે છે.
અને જે ફક્ત સમય પસાર કરવા જશ શે, એને કદાચ કઈ સમજશે સ નહી.
સાચી વાત જીવનમાં દરેક વસ્તુમાંથી શીખવાની આડત હોય ને તો સામાન્ય વાત પણ માર્ગદર્શન બની જાય.
મને એક વાત ઘણી ગમે છે. કેટલીક વાર્તાઓ માણસને પોતાના સપનાઓ માટે લડવાની હિંમત આપે છે.
હા કારણ કે જીવનમાં દરેક માણસનું કોઈને કઈ સપનું તો હોય જ છે. પણ બધા પાસેને પૂર્ણ કરવાની શક્તિ હોતી નથી.
ઘણી વાર ઘણા લોક કો, સમાજના લોકો પરિસ્થિતિ માણસને રોકવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે મન તૂટી જાય છે.
પણ એ વાર્તાઓ જેને લાગે છે. કે રસ્તો મુશ્કેલ હોય ને તો પણ ચાલતા રહેવું જોઈએ, કારણ કે રોકાઈ જવાથી કઈ બદલાતું નથી.
સાચું, અને જયારે કોઈ પાત્ર સતત મહેનત પછી સફળ થાય ને ત્યારે દિલમાં અજાની ખુશી થાય છે.
તો અંધકાર જેવું જ લાગે.
મને તો એવી વાર્તાઓ બહુ ગમે જેમાં કોઈ ગરીબ માણસ પોતાની ઈમાનદારી થી આગળ વધે.
હા કારણ કે આજકાલ ઘણા લોકો માને છે કે ફક્ત પૈસા હોય ને તો જ માણસ મોટો બને, પણ સાચી મહાનતા સારા સ્વભાવમાં હોય છે.
અને કેટલીક વાર્તાઓ માણસને ગુસ્સો ઓછો કરવો પણ શીખવે છે. કારણ કે ગુસ્સામાં લીધેલો નિર્ણય ઘણી વાર નુકસાન કરતો હોય છે.
સાચું કહ્યું શાંતિથી વિચાર્યા માનસ મુશ્કેલીમાં પણ સાચો રસ તો શોધી લે છે.
મને એક બીજી વાત પણ ગમે છે ઘણી વાતોમાં બતાવે છે કે માણસે બીજાની મદત કરવી જોઈએ.
હા કારણ કે મદદ કરવાથી ફક્ત સામે ના માણસને જ નહીં પણ પોતાના મનને પણ શાંતિ મળે છે.
અને જયારે કોઈ પાત્ર પત પોતાના સ્વાર્થ વગર બીજાના સુખ માટે કઈ કરે ને ત્યારે દિલ થી માન થાય.
આજકાલ દુનિયામાં આવી લાગણીઓ ઓછી થતી જાય છે એટલે એવી વાતો જોવાથી મનમાં પણ સારા વિચારો જન્મે.
લોકો માટે પણ સારી વાર્તાઓ ખૂબ જરૂરી છે. કારણ કે જે વાતો બાળપણમાં મનમાં બેસી જાય એ આખું જીવન સાથે રહે છે.
એકદમ સાચું જો નાની ઉંમરે સારા વિ ચારો મરે ને તો માણસ આગળ જઈ ને સારો નાગરિક બને.
એટલે જ મને લાગે છે કે ફિલ્મો ફક્ત હસવાની કે રડવાની નથી માનસના વિચારો પણ ઘડે છે.
અને જે વાર્તા માનસને અંદરથી બદલાવી દે એક તો સાચી યાદગાર વાર્તા કેવાઈ.
ગણી વાર હુ વિચારું છુ કે માનસ જીવનમાં માર્ગ ગુમાવી દે ત્યારે કોઈ સારી વાર્તા એને ફરી ઉભો થવાની શક્તિ આપી શકે છે.
હા કારણ કે દરેક માણસ તા જીવનમાં રો સમય આવે જ છે જેને કઈક સમજાતું નથી મન અંદર થી થાકી જાય.
ત્યારે જો કોઈ એવી વાત સાભળવા મળે કે જેમાં આશા હોય, મહેનત હોય અને હિંમત હોય તો દિલને સહારો મળે.
સાચું, ઘણી વાર કોઈ પા તણું જીવન જોને લાગે છે ત્યાં આપણા ડ એની સામે બહુ નાના છે.
અને પછી માણસ ફરિયાદ કરવાને બદલે પ્રયત્ન કરવાનું શરૂ કરે.
મહંત એ વા તો બહુ ગમે, જ્યાં માનસે પોતાના ડર સામે લડે, કારણ કે ડર માનસ
આગળ વધી શકતો નથી, પણ હિંમત રાખે તો અંધારો રસ્તો પણ સરળ લાગે.
ઘણી વાર્તા બતાવે છે, કે માનસ એકલો હોવા છતાં, પોતાના વિશ્વાસ થી જીતે છે.
કારણ કે સૌથી મોટી શક્તિ માણસનો આત્મવિશ્વાસ જ છે, જો માણસ પોતાને માનતો હોય તો દુનિયા પણ એને માનવા લાગે.
અને કેટલીક વાર્તા સંબોંધોની કિંમત સમજાવે છે, આજકાલ લોકો પૈસા પાછા ડોટા ડોટા
હા પછી એક સમય એવો આવે છે જયારે પૈસા તો હોય, પણ મને શાંતિ જ નથી હોતી.
એટલે તો જીવનમાં પ્રેમ લાગણી, અને સમજણ બહુ જરૂરી છે.
મરે તો એવી વાતો દિલને સ્પર્શી જાય છે જેમાં કોઈ માણસ પોતાના પરિવાર માટે બધું સહન કરે છે.
કારણ કે સાચો પ્રેમ શબ્દો તે નહીં. પરંતુ ત્યાગમાં દેખાય છે.
વાહ, ખુબ સરસ કહ્યું અને એક વાત વધુ કે ઘણી વાર્તાઓ માનસને માફ કરવાનું પણ શીખવે છે.
હા કારણ કે મનમાં ગુસ્સો રાખવાથી માનસ અંદરથી જ ભરી જાય. માફી આપવાથી મન પણ હરવું બને.
અને સંડે થી જેવું પણ એક મોટી જીત જ હોય છે.
સાચી વાત અંતે જીવનવા માનર ને નામ કે પૈસા કરતા વધુ જરૂર સારા વિચારો અને સારા માણસોની હોય છે.
એટલે સારી ફિલ્મો અને સારી વાર્તાઓ માણસને ફક્ત આનંદ નથી આપતી પણ જીવન જીવવાની સારી રીત પણ શીખવે છે. હા. એક વાત મેં ઘણી વાર અનુભવી છે. કે કેટલીક વાર્તાઓ માનસ મનમાં વર્ષો સુધી જીવતી રહેતી હોય છે.
હા કારણ કે ફક્ત આંખોથી જોતી નથી દડીલમાં ઉતરી જાય છે પછી એની કોઈ વાત કોઈ દ્રશ્ય કે કોઈ સંદેશ જીવન સાથે જોડાઈ જાય.
ખાસ કરીને જ કોઈ પાત્ર પોતાના સિદ્ધાંત માટે બધું સહન કરે છે ને ત્યારે એને જોઈને ને અંંદર થી માન ઉપજે છે.
આજકાલ લોકો સરળ રસ્તો પસંદ કરે છે. પણ કેટલીક વાર્તાઓ સમજાવે છે કે સાચો રસ્તો મુશ્કેલ હોય પણ છોડવો નહી.
અને માનસે પોતાની ઓળખ ક્યારેય ગુમાવવી નહી બીજાને ખુશ કરવા માટે પોતાનું મન દબાવી દેવું પણ યોગ્ય નથી.
હા કારણ કે માણસ પોતાની અંદરની ખુશી ગુમાવી દે ને તો બહાની કોઈ વસ્તુ એને સુખી આપી શક તી નથી.
ઘણી વાર્તાઓ